હા.
શું કરે? પલો ફોને જ નની કરે મારે કરવા પડે.
હાઈ હાઈ તારે કરવા પડ્યો કે? મેં આ બાજુ જક કામ જ જેવી હતી એટલે ચાલી હમણાં કોઈને ફોન નઈ કર મારું કામ પતાય કરું પહી જો ટાઈમ મળ લે તો ફોન કરતા એમ કઈરુ તો એટલે તાર ફન આવી ગયો.
હ મેક્રો ફોન જ નહી કરે યાદ આવે કે નહી યાદ આવે એમ કરીને પછી મેં કરું કરી જોવા દે નહી એને એમ કેને પ ફોન કર્યો.
બુ આવે પણ કઈરોજ ની.
કંઈની એ તો અમે જવાની છે તો તું આવવાની કે એમ કરીને? તા બહુ મજા આવે ઉત્તરાયણ, હોળીને, જન્માષ્ટમી ને એ મનાવતા બે ત્રણ મહિના અ બે ત્રણ મહિના જેવી રેવા જવાની છે. મારી અહયા સગાવાળાતા.
સગાવાળાને તા?
હા રેવા.
કયારે?
અ તણ ત્રણેક મહિના જેવા રહેવા જાહું એટલે પછી આપડે મસ્ત બધું તહેવાર ઉજવીને પછી આવ્યા કરહુ.
ત્રણ મહિના! ઘરે પરમિશન લેવા પડે મારે પેલ્લે. તો માર તને મ મોકલે.
ને મમ્મી પપ્પાને પૂછી જોજે એમ તો ત્યારે આપડે ટ્રીપ પર ગેલા ત્યારે તો મોકલાવલી જ છે. પાછી કેઈ જોજેની એટલે મોકલાવહે તને તો.
ચાલ ની મેં પૂછી જોમ હું કેય તે એમ તો હા એમજ કેહે પણ તો હો મારે પૂશવા પડે મમ્મી તો હા જ કેહે પણ પપ્પા ના પાડી હો દેય અવે તો? ત્રણ મહિના છે એમ ત્રણ મહિના ઘેરથી દૂર રહેવાનું એટલે.
હા જોએ તો પછી બે બે દોઢ મહિના જેવું રેયને પછી જોઈએ તો આવીયા કરવાનું જો ના પાડે વહેલી આવ્યા પછી એમ કે તો પછી ત્યાં ઉત્તરાયણ બી બો મનાવે લાડુ બનાવે, ચીકી બનાવે, પતંગ બી બો ચગાઉ ધાબા ઉપર ચડીને.
હ એવું છે અચ્છા મન હો જવાનું મન થયું પતંગ જે બધી વાત કયરી રીતે પણ અહીંયા પરમિશન હો આપવા જોઈએ ને ઘરના એ
હા એટલે મજા આવતી છે એટલે આપને તો મજા આઈ જાહે હા. નાલી નાલી છોકરી બી બો બધી છે આપણા જેવી એટલે આપને મજા આવી જાય રમવાની.
બરાબર બરાબર ચાલની મેં ઘેરે પૂછી જોમ હું કે તે એમ તો હા ની કેહે પણ હવે હેમાં જાવાના કેવી રીતે પર જાવાના બસમાં જાવાના, ટ્રેનમાં જવાના, બાઈક પર જવાના
તે આપડે તો ગાડીમાં જ જીઆ કરહું. પણ બધું સામાન લઈ લેજે બે તમ એટલે બે મહિના જેવું. બધું જે પહેરવાનું હોય તેને બધું સકથી બધું કરી લઈ જાહું આપડે અહિયાંથી જ પતંગ, ફુગ્ગા અને બ ધુ
હા હા તે તો આપણેે સગવડમાં જ જવાનું આપડે તે તો. શું લેવાની છે બધું તે મને કેય દે લિસ્ટ આપી દે મને.
હા તેજ ને પછી મેં તને મોકલાય દેવા હું હું તે લેય જવાનું તેતો. કપડાને બધું આપડે શોપિંગ કરવા જાહું ને હમણાં બજારમાં. ત્યારે બધું તને કેય જ દેવા કે હું હું લેય જવાનું ને હું નીતે.
હા હા કનફર્મ તને કેમને રાત્રે કે દિવસ જાએ કાલ ની તો
બે તણ દિવસ બે ત્રણ દિવસ પહી જાએ હમણાં કાલે મમ્મીને પપ્પા જવાના છે મારી બેનને એમ કરને પછી તે આપણે બે ગી આવીએ આપને જે જોયે તે પછી આપણે લી આવીએ.
હા તો હ પહી ચાલે તો હો વાંધો ની આવે પહી આપણને જે જોએ જેવા ટોપ જોઈએ ફ્રોક જો એ વનપીસ જોઈએ, પેન્ટ ટી શર્ટ જોઈએ એટલે આપણે જે ઉત્તરાયણ પર સે તે તહેવાર હિસાબે આપણે કપડાં લેહુ એવા ચોઈસ કરી લેહુ અમણા સે લ હો ચાલતી છે એટલે તો ભાવ હો જ થોડો ઘણો ઉતરેલો જ અહે.
હા એટલે આપને તો મળી જહે. મસ્ત પેલી એક બજાર થતા બો મસ્ત સસ્તું સસ્તું મસ્ત મલી રેય. ત્રણસોની ટી શર્ટ ને પાંચસોના પેન્ટ બે આવે ને એવી રીતે મસ્ત મસ્ત શે સેલ આવેલા બજારમાં.
બરાબર બરાબર એ તો એવું જ રસોઈ બની ગઈ કે બાકી?
રસોઈ હમણાં બનાઈને હમણાં બેઠીથી ચાલ મેં કરુ ફોન કરી લેવા દે ને. આવાની હોય તો પછી હાથે જ લઈ જામ એમ કરને પછી બનાઈને અમણા તને ફોન કર્યો.
બેક ભાત કડી
હા અમારી જ તો ખીચડી કડી કચુંબ છે બટાકાનું શાક છે રોટલી રોટલી છેત્યા ત્યાથી પપ્પા બજાર ગેલા હતા તો અફૃત તલાદ ને એ લઈ આવ્યા છે જલેબી ફાફરા ને એમ કે એટલે મજા આઈ જવા આજે તે ખાવાની
આય હે આ સ સ સવાર બહુ હેલ્ધી હેલ્ધી ખાય
હેલ્દી હેલ્દી જીતાલાલ ની જેમ
તેને હેલ્દી ને અનહેલ્દી થઈ જાય
હા
શું કઈ કઈ બીજી કઈ વાત નવી કઈ વાત
હોળી માં બી ત્યા હોળી બી સલગાવ હોય કે ને ત્યા એટલે હોળીમાં બી મજા આઈ જાય હ પૂજા કરવાની. આપે ગોળ ફટાફડીને આપણે માતાજી ને પૂજા કરવાનીને એટલેૂ વેટીન વોર તમે ત્યા તો પાણી ઘી ને કલર લાવે કલર પાછા પેલા દસી જ લાવે આપડે જે કે કેમિકલ વારા નહી વાપરેતા
બરાબર બરા હતી કેમિકલ વાળા તો મુ પર લાગી જને હામાં પગમાંને તો ફીટે નહી હોવાથી તો
હા એટલે જ ને એટલે મસ્ત આપડે કલર ડીઝ ત્યાં વાપરતા છે એટલે આપને મજા આ આવી જાયને બહુ બધા તા નાલા ના લાગે એટલે આપને મજા આવે રમવાની ને દોસ્તી તો પડી જ જાય આપડે તો એક વખત વાત કરીએ એટલે આપે દોસ્તી તો પડી જ જાયએ એટલે આપડે કઈ વાંધો નહી આવે
એ તો દોસ્તી તો પડી જાય આપડે વાત જઈ કરીએ ભઇ કે મને પ્લેન બનાવો મને ફલેન ના એમ કરે દે તને
હા પછી આપડી પેલી એક બીજી સ્કૂલ વાળી ફ્રેન્ડ છે તેને બી હાથે જોય તો લઈ જા હું પછી મમ્મી પપ્પા તો આવ્યા ને પણ આપડે ત્યાં થોડા દિવસ માટે રોકા હો એટલે મજા આવે આપને રમ આપ આપણે જિલ્ હ એલે
હા હ હા ચાલે વાંધ નઈ ન પણ આપણે ત્રણ મહિનાનો રોકવાનો છે એટલે તો આપણેસ આવ કેટલું ગણું બધું આપડ લજ પણ હે આપ ત અડધી રાત્ર ભૂખ લાગે તો કઈ નાડું નાસ્તો બધું બહુ ઘણું બધું કરવારનું છે બહુ બધું લાંબુ લિસ્ટ થઈ જહે
હમ બિસ્કીટ ને ફણસા ને ચેવરો અને મકાઈ ન ચીવરો પછી તે ચકડી ને ખાખરા અને બધું આપડે બધું લઈ જવાનું સૂકું ફણસા બદું
હા કેમ ને ત તો બધું લઇ જ પડ હે બટાકાની ચીપ્સમે માટે બનવા પછી બીજું હવે જે મારી ઈચ્છા છે સુખો નાસ્તો જેલમાં તરાતો હોય ને એ બનાવી લેવા
એટલે આપને દા ઉડવા જવા પડે જ નહી એટલે આપડે તો જે બેગમાં લઈ રીયલ લાફે બધું ખાવાની મજા છે આપડે મસ્ત ના લ ના લઈ આપડે પાર્ટી બી કરવું એટલે મજા આવે આપણે
હા તે ન મસ્ત એન્જોય કરો નાઈટ કરો નાઈટ આઉટ કરો આપડ ફૂલ નાઈટ જવુ હોય
પછી કિચન સેટ બી લેજુ એટલે કિચન સેટ રમવાની બી મજા આઈ જાય હ
તારા બેગમાં જ ભલ રઈ જાય મારા બેગમાં મુકતી નહી
હા, તે મેં મે લઈ લેવાના કિચન સરતા પછી, લઈ લેજે
હમ, બસી મે લ એલવા.
એટલે આપણે રમવાની મજા આવે, ત બહુ બધા છે, એટલે
એ તો મજા તો આવવાની કે નહી, મજા તો અલગ જ આવેની તો રમવાની કિચન સેટ માર માન ચય બનાવાની કફી, બનાવાની
હા, પછી ત્યા તળાવ બી છે, નદી, ને તળાવ ને બધુ છે, ત્યા મસ્ત ફોટા પાડવાનું ને બધું બહ બધું મસ્ત ફૂલ ને બધું છે. મસ્ત સજાઈ દીધેલુ, હમણા ચકા, લીસણપતી ને બહ બધુ, રમવાનુ-
બરાબર, બરોબ હતા. આપણે મસ્ત થી, ને જાઉ નીચે્ા પ ઇચકા પર ઇચકા ખઉ રમું ફરુ ફોટા પાડ પછી, વિડીયો બનાવું પોસ્ટ કરું આપડે પછી હ
હા, પેલી આપણા પર તો ફોન, નઈ. મળે પણ આપડી જે પેલી દોસ્ટર આપડી આવવાની છે, સ્કૂલ વાળી તેને પણ ફોન છે, એટલે તેને આપડા હાથે જ લઈ, જવાનુ ને હાથે, જ મસ્ત ફતાને બધું મસ્ત તૈયાર થઈ ને જવાનું પેન્ટચ ને બુ ના છૂટા વાળા મૂકી, ને મસ્ત મજા આવે
હા, તે નથીને તો મસા તલગ. જવાની કે ન મજા, એટલે તો હો
આપડે ગાડીમા ગાડીમા ખાવા હજુ, તે ફળ બી લઈ જવા પડે હે. કેમ, કેધ રસ્તે આપડે બહુ બધું દૂર છે. જવાનું એટલે આપને ભૂખ લાગે પોટો, જુહેદ
તે તો જોઈ, હ છે.
તે બજારમા આગલા દિવસે, પછી એ આપડે લઈ આવવાનુ, જુએ તો એક
તે એ હમણા નહ, રાંધી બધી જ આપણે સુકા નાસ્તો અડથો લઈ લેુને નહી. ખું હતુ
હા, પણ આપડે અહિયાથી ઘેરી કાપીને દાડોમ ને કીળ ને પછી, અમણા તો ફોણાસ આવેલા છે. આપડે બજાર, માંથી લઈ, આવ મસ્ત બ મસ્ત લાગે તમારી ઘરે નહી મા લ
છે, ને ફણસ છે, પણ કાચું છે. બધા, હજુ ટોયડા નહી, મળે
હ, તો મોટા ટકા મળ આપી, મૂકે તાર પડે તો પાકી જઈ.
ચાલેસ ચાલી મેં જો પપ્પા ને ક છે, હ તોડી આપતો હોય, તો કરી લેમ પચીસ
એટલે આપડે, તો અયું પછી જવાનુ છે. એટલે અ તો
હા, તેલે તો અર્ધુ ઉપર તકી, જા હટ
મારી બેનને બહુ, ભાવે મારી મમ્મી ને એમકને મને બી બહુ, ભાવે એમ તો પણ આ બાજુ. કસ મે જ નહી, એવું તો પછી, મેમે તારી ઘેરે આવવા ત્યારે લઈ, જવા એમ કે એમ પછી
તો કઈ ખાલી, કઈ આવે નહી. ખાલી એમા, આ કે કો ઘેરે તલી
એ બાજુ આવીને જામ, પપ્પા હાડટે, પણ પપ્પા હાડટેમ, એકલી આમ તો આવી આવી જમ પપ્પાનુ પછી, કામ એટલે પછી મારાથીી તાવાય જ નહી, તરી ઘરે એટલે પછી એમ જ રહી જાય આવવાનું જ રહી જાય.
તે તો હવે તે તો ટાઈમ એડજસ્ટ નહી પતાડે કોઈ વખત વાંચો્યારે આવ્યા કરવાનું મજા આવે કે નહી આવે બેસવાનું. નિહાતે
એક દીવસ તો પેલી આપડી સ્કૂલ વાળી સે ફ્રેન્ડ તેના હાથે આવું તારી ઘેરે મસ્ત મેગી ને કોફી ને બધું બનાવીએ ને પછી નાલી નાલી આપણે પાર્ટી કરીએ મજા કોલ્ડ્રિંક ને બધું લાવી લઈએ ને પીસી
આવ આવ મારી ઘેરે ફૂલ સગવડ કરી રાખો તું આવે તેની
હમ્મ. પનીર નું શાક ને પુરી ને બધું બનાવી કાઢજે એટલે મેં આ મારી પેલી દોસ્તને લઈને પછી મજા આઈ જાય આપને રમવાની.
હા આવજે દોસ્તાને લઈ ને બરાબર ખવડાવ મસ્ત મસ્ત બનાવા. હને.
હા પછી પેલું કાજુ બદામ વાળું પેલું ચાર ચિઠ્ઠી ઉપાડીને પછી ખબર રમે.
હા હા હિપસા પેલું કઈ હમ્મ હારૂ. નઈ મને તારે ઘેરે હોય તો લેતી આવજે
હા કેરમ રમવાની બી મજા આઈ જાય, પછી પેલું રાજા પ્રધાન એ બધું રમ ખબર ચોર પોલીસ હા એ. એવી મજા આવે રમવાની.
હ હ ચાલે ચાલે.
ચાલ તો પછી કાલ
નીકળ હું કાલે આપડે જલ્દી નીકળી જાહું હને
હારૂ.
હા ચાલ.
હા.